જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્. કષ્ન બસ મજા હો તમે કેમ છો.
એકદમ મજામાંચી હમણા ગરમી બહુ પડે છે. ને ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે અને છોકરાઓને વેકેશન પણ પડી ગયું છે. તો વેકેશન માં અમે શું કરીએ છીએ કે અમારા એક અમારું ફેમિલીના બધા થોડા ગામડામાં પણ રહે છે તો ક્યારેક અમે લોકો ગામડાની પણ વિઝિટ કરીએ છીએ. ગામડાની મુલાકાત કરીએ કે જેથી કરીને શહેરી જીવનમાં થી આપણે ગામના માણસો કેવી રીતે રહે છે એનું લોકોને ખ્યાલ આવે. તો આજે આપડે ગ્રામ્ય જીવન વિશે કે વાત કરીશું કે ગામડાના લોકો કઈ રીતે પોતાનું જીવન પસાર કરે છે એના વિશે આપણે થોડી વાત કરશું તો ગામડામાં એવું હોય છે કે સુખ સુવિધા નથી હોતી. અતિ સારી પણ એ લોકોનું જીવન એકદમ શાંત અને સુખી હોય છે અને ત્યાં એ લોકો ગામડાના માણસો એકદમ લાગણીવાળા હોય છે આપણે ત્યાં જઈએ તો આપણને ત્યાં બહુ આનંદ આવે છે બધા આપણને આગતા સ્વાગતાને એવું બહુ સરસ કરે છે આપણે ભાણે જ હોય એટલે તો વાત જ પૂછોમાં બહુ જ મજા આવે છે ભલે ઘરમાં પાણીનું હોય પાણી તે ગામડામાં દૂર ભરવા જવું પડે કુવા હોય તળાવ હોય કે નદી હોય ત્યાં આપણે પાણી ભરવા જવું પડે છે પણ એ એક આનંદ જ અલગ છે. તમારે કોઈ ગામડા નો અનુભવ છે.
હા અમારે ગામડા ન અનુભવ છે બાજુમાં રતા ને એની સાથે મે એક વખત ગામડે ગયા તા પણ બહુ જ મજા આવી ત લોકોને ત્યાં ખેતરો છે વાડીઓ છે. પછી. એમ તો એની વાડીઓ અમે ગયા ત સવાર થી પણ બહુ બધા આંબા અને બહુ બધું છે વડવાયને એવું બધું. એ ત્યાં અમે બહ આનંદ કર્યો ત એક વખત ગયા ત એમની સાથે પણ બહ મજા આવી ત છોકરાઓને લઈને કેરીઓ તોડીને છોકરાઓ એ બધા એને બહ આનંદ કર્યો વાડીઓમાં એ લોકો. નહીં હવે તો અત્યારે બધા ગામડાના ખેતરોમાં ફાર્મ હાઉસ જેવું કરી નાખે છે એટલે શું બધી થોડીક થોડીક ત્યાં એક ઝૂંપડી આમ એક રૂમને એવું બધું રાખે અને બધી વ્યવસ્થા થોડીક રાખે એટલે શું બધાને આમ લેડીસ હોય કોઈ બી હોય તો એને આરામ કરવો હોય તો કરી શકે પાછા બધા સાંજ પડે ત્યાં વાડી ફરતો આંટો મારે ગામડામાં પછી સાંજે પોતાના ઘરે આવી છાસ ને રોટલા ને દૂધને તાજી ભેસોના દૂધ ને બધું તંાસળીઓમાં આપે ગામડામાં બહુ સરસ મળે બધું ચોખ્ખું મળે એમ શાકભાજીને એવું બધું ચોખ્ખું મળે અને આનંદ કરીએ બધાએ રાત્રે એ લોકોના ત્યાંના કોઠીબડાને એવું બધું હોય રાત્રે અથાણાની જગ્યાએ દૂધ હોય દહીં હોય રગડા જેવા એવું બધું હોય છે તમારે કેવું હોય છે ત્યાં.
હમ બસ અમારે પણ આવવું જો હોઈએ. ગ્રામ જેીન નહી ગામ. આપ જીવનની વાત જ અલગ હોય છે. અને ત્યાં રેવાની આપણને બહુ જ મજા આવે છે. અને ઝાડ ને લીલોત્રી તો એટલી તડકા પણ એટલા હોય છે પણ લીલોત્રી પણ એ એટલી જ હોય છે. મોટા મોટા જુના પુરાના ઝાડ ને હોય છે પીપળા ના પાન હોય વડલા ના જાડ હોય આંબા ના પણ એટલા જાડો હોય સાંજ પડે છોકરા શેરીમાં ભેગા થાય અથવા તો ખુલ્લા મેદાનમાં જાય અને ત્યાં આગળ પેલું લાકડાનેું પેલુ મોય દા... અને એવું બધું હોય છે ગેમ એનાથી રમે છે. અને પહેલા તો ક્રિકેટની કીટ નહોતી પણ એ લોકો એક લાકડી મૂકી અથવા તો પતરાનો ડબ્બો એના ઉપર એક લાકડું આડું કરી અને એ લોકો ક્રિકેટને એવું છોકરાઓ રમે છે. અને એવી રીતે લોક તો આનંદ કરે છે જો છોકરાઓ બધા ગામડા ની અંદર અને ઝાડની પેલી ડાળીઓ હોય છે એના ઉપર લોકો ઝૂલા ઝૂલે છે બધા. હીંચકા કહે છે બધી વડની. વડવાયો ઉપરંચ હિંચકે છે. અને એ લોકો. ગામડા ના માણસો ઝાડ ઉપર પણ ફટાફટ. ચડી જાય છે આંબાનું સિઝન હોય તો આંબાના ઝાડ ઉપ જઈને કાચી કેરી મસ્ત ફ્રેશ કેરી લોકો તોડે છે જાતે અને પછી. એના મિત્ર મંડળ બધું ટોળી સાથે ગયું હોય તો એ લોકોને પણ બધાને આપ. પે છેમ. અને ઝાડ સાથે. સાથે પણ ગેમ રમે છે ઝાડ ઉપર ચડવાની ઝાડુ ઉપર નીચે ઉતરવાની અને કેરી ખાયને બધા આનંદ કરે છે.
હા અમારે એમ જ છે ત્યાં હવે તો પેલા બોડી હોય જાંબુડા હોય જાંબુને તો પણ ત્યાં ખેતરોમાં રાવણા વીણવાના. પછી પાછા પેલી હોલી ગુંદી આવે ખબર છે. ગુંદી એ ખાવાની તો બહ જ મજા આવે. ગુંદી છે સેતુર છે. એ બધું ગામડામાં અલૌકિક છે બધું. હવે તો બધા ત્યાં ગામડામાં. જે શેરોમાં ન ગામડામાં ફિલા ના જુસ મળે. એ ફીંડલા બધા ચાલતા જાય ખેતરો ચાલતા. ત્યા જઇ અને. મોટામાં. નાખતા જાય ત્યાં ક્યારે ખેતર આવી જાય કોઈને ખ્યાલય ના રહે. વાતો કરતા જ ને આજુબાજુથી ચાલ. જ. તોડતા જાય ગામડામાં તો જે વસ્તુ. ફ્રેશ અને સરસ તાજી હવા ઓક્સિજન માટે બી સારું હોય છે. અને બહુ જ આનંદ આવે ગામડાની મજા જ અલગ હોય છે આખી.
અમારે એક સંબંધી ને તે એક ગામડા માં આવી રીતે એક ખેતર છે. તો એ સવારે વહેલા ઉઠી અને નાસ્તો ભાકરીને ચા ને એવું બધું સરસ હેવી નાસ્તો કરી, હેલ્ધી નાસ્તો કરી હેવી તો ન કહેવાય પણ એને હેલ્ ધી નાસ્તો કર્યા, અને પછી એના ખેતરે વયા જાય છે, અત્યારે લોકો કેમ શહેરના લોકો ટિફિન લઈને જાય છે, એમ ગામડાના લોકો આવી રીતે રોટલોને શાક
છાસ છાસને માથે ડુંગળીનો દડો
દડો હા તો એને ટિફિન એવી રીતે ભાતું પણ દેવા જાય છે. એ સવારે એના ઘરના હોય બનાવી લે, અને ખેતર નજીક હોય તો એ લોકો દેવા પણ જાય છે, એને
ભાત દે મીઠી માથે ભાત.
હમ્મ, હમ્મ, હમ્મ, હમ્મ અને સાંજ પડે પછી એને રોકાવું હોય ભાતુ દેવા ગ્યા હોય પછી તો ઘરે કામ ન હોય, તો તું રોકાવું હોય તો એ રોકાય છે પછી સાંજે બધા સાથે પાછા આવે છે, અને ઘણા લોકોની પાસે તો ગાય ભેસ પણ બહુ જ હોય છે, ગામ ડાના લોકો, લગભગ એ લોકો પાસે ખેતર હોય એટલે બળદ ને ગાય ને એવું તો હોય જ છે, અને ભેંસ પણ હોય છે એટલે એનું તાજું તાજું તમને દૂધ પણ મળે તમને અત્યારના બધા દૂધ કેમિકલ વાળા આવે છે, પણ ગામડાની અંદર તમને તાજું સરસ ગરમ ગરમ દૂધ મળે. તમને ગાય ભેસ દોઈને તરત તમે એનું દૂધ પીવો તો એ તમને બહુ આનંદ થાય એકદમ મીઠું અને સરસ હોય છે. એ દૂધને તમારે ગરમ કરવાની પણ જરૂર ન પડે, પણ આ માણસો ગરમ કરીને જ પીવે છે, આ તો એક એવી રીતે વાત છે. તો ઇ એક અને ખેતરે બધ ગાયને ભેસને ચરાવા પણ લઈ જાય છે, ખેડૂતો હોય પોતાના બળદને અને ઈ જયારે ખાવા બેસે ત્યારે ગાય ભેસ ને બળદ ને પણ થોડાક, છૂટા મૂકી દે છે કેમ કે લોકો પણ સવારથી ખેડૂતની સાથે કામે લાગ્યા હોય છે.
અને ત્યાં છે ને પેલું હોય છે અ ત્યાંનો ગામડામાં પોંખ બહુ સરસ મળે. બાજરા ના ઘઉં ના ઝાડના પોંખ જયારે, ખેતરોમાં ફાલ આવે ને ત્યારે પોંખ બહુ સરસ ફાલે છે. તો પેલો જે બાજરો હજી કાચો પાક હોય ત્યારે એમાં, પોંક આવે, એ પોંકમાં ખાંડ નાખીને ખાવાની તો બહુ જ મજા આવે છે. અને ઈ જે ગામડાનું ને નેચરલ ફૂડ કહેવાય આપણે પણ બહ જ સરસ તને મીઠું હોય છે. અને ઈપોખ તો બહુ જ ખાવાની મજા આવે છે. તમે કોઈ દિવસ ખાધો છે આવ પોખ?
ખાધો છ અમે લોકો નાના હતા ને ત્યારે અમે લોકો ગામડે બહુ જ હતા અમારા દાદા દાદીનું નાના નાની ન ઘર ગામડે જ હતું તો અમે લોકો જતા તો અમારે તો ખેતરને હતું નહ પણ આજુબાજુ વાળા ખેતર વાળા હતા મારા પાડોશીઓ થાય તો ક્યારેક એના ખેતરે અમે એ લોકો જતા અને એના ઘરે અને ક્યારેક અમે એને અમારા દાદા દાદીના કેમ ઘરે ગયા હોય તો એ લોકોના ઘરે પહેલો પાાર્ક થયો હોય પોક થયો હોય તો અમને એ લોકો આપતા તો અમે એ લોકો ખાધેલો તને ઘણા વર્ષો થઈ ગયા. તમે એક સરસ વાત યાદ તાજી કરાવીને
હા હા હા હા અમે બહ જ અમારીતે હતા. ને બાજુમાં બહ જ જતાને ત્યાં, વેકેશનમાં છોકરાઓને લઈ અને જઈ જતા પૈડાદા રમ રડતા બધું કરતા અને ગાયું ભેસુ ધું હોય. એટલે તાજા દૂધ અને પિત્તળના વાસણમાં ગામડામાં જમવાનું હોય. પિતળની તાસલી હોય પ પિતળની થાળી હોય. પિત્તળની જ વસ્તુ એ લોકો વાપરે. સ્પ્રે અને પાણી તો તમે જુઓ ગામડામાં કૂવામાંથી તો બહુ મસ્ત પાણી હોય, મીઠું પાણી હોય આપણું અત્યારનું ફિલ્ટરવાળું ન હોય પ્યોર નેચરલ કૂવામાંથી પાણી સીસી અનબદયમ જે બેડા બાયો લઈને આવતી હોય, ભરતી હોય, વાડીએ જાત. હોય બધા એવું તમે કોઈ દિવસ ગયા છો. ભરવા એવું.
હા, અમે જયારે અમારા દાદા દાદી ના ઘરે જઈએ, ને ગામડે તો અમે તો એ લોકોની સાથે કુએ પાણી ભરવા જઈએ, પણ એમને એ લોકો કુવાથી દૂરઊભા રહે. મારા નાનીને ત્યાં પણ એવું છે, કે ગામને પા--દર એક મોટું કુવો છે, ત્યાં આગળ આખા ગામની બધા પંચાત કરે છે. લેડીઝ પાણી ભરવા માટે આવે છે. અને પાણી અ બધા અમે અમને તો કુવા થી દૂર ઉભા રાખે કેમ કે, કુવો બહુ ઊંડો હોય તો. પડી જવાની બીક લાગે. એટલે અને પછી, અમને ગામને બ રહ્યા છે. અંદર એક નાનકડો ઘડો કે ડોલ કે, એવું નાખી અને દોરીથી બાંધી દે છે. પછી, સિચોડાથી સીચે છે. અને સિંચી અને રિંગ લ લગાડેલી હોય છે. એનાથી લોકો શીસી અને પછી, અમને પાણી ભરીદે તો નાના નાના વાસણ હોય એ ઘડી કે ઘડો કે એવું અમે લઈને જતા, અને તો એવી રીતે અમે પણ પાણી ભર ભરેલું છે. અને એ બહ મજા આવે છે.
બહ મજા આવે એ એ અલગ જ મજા છે. આખી એમ એ તો આ આખી અલગ જ મજા છે. ગામડાની રહેેવા કરવાની. તમે આવો એક વખત ગામડે જઈએ.
હમ્મ, હમ્મ. હ, હ, અને ગામડાના ઘર પણ ગારના હોય છે. પણ છતાં, આપણને ત્યાં આગળ રહેવાની બહુ મજા આવે છે બહારથી ભલે ગરમ હવા આવતી હોય, પણ ગારનું ઘર હોય ને તો એ તમને ઘરમાં બહુ ઠંડક લાગે છે. તમે એની ઉપર એક નાનકડી શે. રંજી કે એક નાનકડું ઓછાળ નાખીને પણ તમે સૂઈ શકો છો કેમ કે, કે ગાર ના ઘર છે. તમને ગરમી નથી લાગતી દિવાલ પણ ગારની હોય છે ત્યાં ગામડામાં રહેવાની મજા તે કઈ ઓર છે.
અને છે ને નળિયા હોય છે ત્યાં અને નળિયા વાળા ઘર તો ગામડામાં નળિયા તપે એટલા અને ઠરે એટલા. ગામડામાં. પેલા ના તો ધાબા વાળા હોય ને ગામડામાં નળિયા જ હોય. એને બધા મોપ. મોભે કે મૂક્યું છે. છે એ કે ગામડા ની ભાષા. પી જે અલગ હોય.
હમ હમ હ.
અને મોપ. કહેવાય એને નળિયાને એવું હોય છે અમારે ગામડે.
ગ્રામ્ય જીવનની વાત કરીને ગામડા લોકોના જીવન વિશે વાત કરીને તમારી સાથે બહુ મજા આવી મને ફરી પણ આપણે ક્યારેક આવા એક સરસ ટોપિક વિશે વાત કરીશું આવજો.
આવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે.